અય શા ફરવાયેલા હતા.
એવું ભાઈ, જે બાજુ બધા.
હા, હાલ તો દરિયા કિનારે શીય તો વારકા.
ઓહ હો, દ્વારકા. હા, એવું લાગે હ. એવું દે હતો તો જબર મજા છે હાલ તો.
હ, મોજ મોજ.
હે, દરિયામાં પલળ્યા બલ્યાક નહીં ને ના? બાાયક નહીં પે હ.
ના, હાલ તો જોઈએ રાખો ને. જો અંદર તો નહીં જવા દેતા.
એવું હ, વરસાદ ના કારણે નઈ જવા દેતા હોઈ.
હ, હ, હાલ નો બંધ છે.
બંધ છે તો, તો કાંઠું તો દરિયા કિનારે જયાને બધા નાહયા વગર. પાસ આવે એવું થોડું ચાલે હે.
સાદના જ ના. ગોમતી ઘાટમાં ને આવું તું આરું હે.
કહેવા જ જેવું છે, ભર્યા તળાવમાં કોરા નીકળેને.
સાાચી વાત છે. હાલ પેલો દરિયો બઉુ તુફાન ચડે તો ને વચ્ચે.
હા, હા. આ વરસાદી વાતાવરણ હ એટલે દરિયા કિનારો તો બધી જગ્યા એવું જશે હાલ.
હ, હા. અને ગુમતી ઘાટમાં નહીં હવા તો નજીક કો જવા દેતા શકુવા ભાત છે.
ટેવ એમ
અ પોણી બતાવશે.
ઓહ, હ હા.
એમાં હમણાં કોઈક બે ભાઈ ડૂબો ના હતા અંદર.
હમ હા એટલે એવું ખશું થાય અમુક નાવા પડ્યા હોયને પછી પેલું. થઈ જાય એમ પાણીનો ફોર્સ વધાર ત ખ્યાલ ના હો પાણી સાથે રમત ના કરાય અગ્નિ પાણી અને વાયુ. આ ત્રણ સાથે રમત ના કરી શકાય કદી કારણ કે ત્રણ નો વિશ્વાસ ના કરાય ગમે એટલો સુબા નો પવન ફૂંકાઈએ અચાનક આગ લાગેલી હોય તો અચાનક ફેલાઈ જાય. અને પાણી ગમે ત્યારે ગમે ત્યારે ઊંડું હોયએ કમ. કોઈ નક્કી ના હોય એનું બહાર થી તમને લેવલ લાગે કે આટલા મ છે.
અભી મંદા કરતા ઘમે.
હા સોટકા. અભિમન તો રાજા રાવણને નોતું શુભી આપણને તો ક્યાંથી શ સુખ છે. શું ક રામાયણને બધું જોયેલું છે તો તો તમે.
ના રોમા પેલા બહુ નાનો હતો ને એ વખતે. મારે પપ્પાને ની જોતો ને એટલે જોતો ટીવી. પણ જ્ઞનો હતો એટલે એટલી બધી સમજણ ના પડે ને આપને તો
ના પડે ને એના તો આપણ કોઈને ખબર ના પડે. એટલે તો એવું લાગે કે આ બધા બોણ હોમ હમે ચોથી મારી. પેલા તો એવું જતું ને પેલા તો. આા ગોમ્બઈ એક ટીવી હતી રામાયણ સિરિયલ આવતી તાર સ શક્તિમાન ન પેલી આંખે નને આ બધી. સિરિયલો જોવા માટે તો આખા ગામ વચ્ચે એક જ ટીવી હોય એ અને બધા ત્યાંક. ત્યારે કેવું બધા ભેગા થઈ નેમ બેતા રાહ જોઈ રતા માં આઠ વાગ્યાની સિરિયલ ચાલ ચારુ રામાયણ મ બધા ઓ એક ટીપ ટફ અવાજ હોય એમ જીરો જઝીરો એમઈ ટકણી પડે તો આમાં અવાજ આવે એવું હોયમ.
ભ હું એક જ ચેનલ આવતી દૂરદર્શન.
હા એક જ ચેનલ આટલી બધી ચેનલોય નથી ત રમતા ના આ તો બધી ચેનલો હતી જ ને ભાઈ
અને આત તો રીચાર્જ વાીને બધી ચેનલો વધી જ ને
ઘણી બધી છે એનો થઈ જ સીરિયલો બધી કેટલી આવવા માંડી.
હ પવન આવતો હોય છે તને પવનમાં. પવન આવતો હશે ફોન માં.
ફૂર પવન આવવાના. હ આવો ને કેમ ના આવેો દરિયા કિનારે ઉભા છો એટલે તો. હા ઠંડો પવન આવતો હશે ચીલડું આમ જાણાવ એસી જેવો પવન હશે તો. સાચી વાત સો ટકાની વાત હ ને પેલા ગુજરાતી. મધુંું આવતું નહી.
અ તો ગુજરાતી પિક્ચરો નો ક્લાસ જતો રહ્યો બોલીવુડ ને અ તો બોલીવુડ થી આવતો હોલીવુડ ને.
હાચી વાત.
હેલા તો જૂના પિક્ચરો તો બોવૂડ ના સારા હતા એમ ગીતો ગીતો બધું સારું હતું એમ. અતારના તો ગીતોમાં પેલું થઈ ગયું એમ.
અ તને શું જમાના પરમાના બદલી નાખ્યા અમને એમ.
હા પણ ફેમિલી સાથે સારું એવું પિક્ચર જોઈ શકાય નહી.
તાના જમાનામાં જોવા જઈએ ને તો પહેલા ના અહં કોઈ ગમે જ નહી હતાના. આ તો સુગ વાઈ હ
હમ્મ કાર કે આવા પહેલાના જમાનામાં કેવું હતું તમે ફેમિલી સાથે કોઈ બી પિક્ચર જોઈ શકતા એમ આથા નનું પિક્ચર ફેમિલી સાથે જોવું એટલે બઉ કાઠું હોય મા બાપ સાથે આપડે બેઠા હોય તો બઉ કાું બહુ બદલાઈ ગયું સો ટકા અતારમ તો ઘણું ફેર પડી ગય એમ પેલાનું જિંદગી તો આખી
હમ્મ આપડે એક ચેનલ ભાઈ ગુજરાત ઈમ ચાલે આ ફુમતાજીની નઈ ચાલતી કોમેડી વિડીયો એ તમારી ફેમિલી હંગાત તમે બેસીને જુવઓ ને તો તમારે કોઈ જ વાંધો નહી એમાં કોઈ અ શબ્દ નહી આવતો એમનો.
હમ્મ હાને કવ ને ઇતો યુટ્યુબમાં અત્યારે આમ લોકો બઉ ઉ આવ્યું યુટ્યુબ તો લોકોની આખી દિશા જ બદલી નોખી અ લોકો સારા એવા કોન્ટેન્ટ ક્રિએટરો બની ગ્યા છે સારા એવા કોઈ ટો પિક ઉપર વાતો કરતા હોય કોઈ જગ્યા નું બ્લોગ બનાવતા હોય બ્લોગ બના તા હોય કોઈ જગ્યા ના તમન બતાવ ઈમ કે આ જગ્યા પર આવું જો આવું દર્શન પ પહિ પ્રાચીન ઇતિહાસ હોય કોઈ તો ઈ બતાવતા એટલે યુટ્યુબોરે અતારે બઉજ જબરજસ્ત ચાલેય ઈમ અને લોકો કમાણી પણ એવી કરે છે એમ
હ અ
હમ્મ તમે એક ખાધી બે આજ બે ચેનલ બેનલ ખોલ દો યુ ટુબ પર તો સારું રેહે તમારી ઈનકમ સાઇડ માં આવ આવું ફરવા જતા હોય તો ફરવાના લોગો લોગ બ્લોગ બનાવવાના ઈમ
હા આપડે એ ચાલુ કરું હવ હવ તો ગાડી લાય જી હ ઘરની એટલે આપડે જાવાનું તો થાય જ બાર તો એટલે હવે બ્લોગ હ બ્લોગ બનાવાનું ચાલુ કર દેવું હોન હવે હ અતાર તો મોટા ભાગે શું હોય કે ગાડી ગાડીને બઉ બ્લોગ આવતા હોય ખબર હે
હા ગાડી ના બહુ બ્લોગ અને કઈ ગાડી લાયા તે તન તમે
ઇક્કો હે. ઇક્કો સી. એન. જી. પેટોલ
ચેટલામ પડી
એરી કોન હપ્તે લાયા હિ એ હાલતો બે ભર્યા તા.
હમ્મ.
હ અ દ હજારનો હપતો રાખ્યો હે.
ઓહો તો તો બહ લોન કરાઈ દીધી ઈમન હમ્મ હમ્મ
હમ્મ એટલે આ શું આપડા ફેમિલીને જો જવું હોય તો જઈ શકે પઈ અ ઘરે પડી હોય તો તમે વર્ધી હોય તો મારી શકો એમ. એટલે તમારે હેડિયુ જાય એમ હપ્તા ના નેકલી જાય.
હા સો ટકા માહા તાર ઓમતો હપ્તા ના નીકળી જાય પછી કમ કમોણી એ થઈ જાય ફેમિલી સાથે ચોય ફરવા જવું હોય તો એ મળી રે
હ અ
હા ફેર પડે સો ટકા ફેર પડે. ગાદી જો પોતાનું સાધન હોય તો ઘણો ફેર પડે કોઈ ઇમરજન્સી હોય કોઈને લઈ જઉ હોય દવાખાન બવાખાંન અડધી રાત્રે હોય તો રાતના ક્યા સાધન ગો તો જાય બધા એમ ગામડાની અંદર તો સીટી માં હોય તો બરોબર મળી અને સિટી અતાર પોતાનું હોય ત્યાં સુધી ફાયદો રે એમ તરત ઈમરજન્સી કોઈ સર્જાય તો નીક
પેલું શું તમે ગો તો ના જવું પડે તરતલઈને આ ઘરનું હ રેજો બેજો તરત લિન દવાખાને
હા હા તમા ત્યાં ગામમાંમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હશે ને?
હા, છે ને.
આ પડી તો રાત ના ચાલુ ના હો ને પાછ એ પ્રશ્ન થાય હા દિવસે દિવસે હોય એટલે હમ્મ નહી તો ઈતો એ તો જોએજ ગાડીજ હોય તો સારું રહેે હમ્મ તો ક્યારે આવવાના ફરીને પાછા તાણ
હવે કોને હવ ઓહીથી જાવું હે દ્વારકા થી હવ નીકળીએ
હમ્મ
બેર દ્વારકા જા હું હે.
બેડ દ્વારકા જવું ને તો તો સોમનાથ ને શાસન ગીર ને પછી
ફરી ને આબુ હૈ.
દીવ હુંધી જતા હોને દીવ ને છેલ્લે ફરતા હોય મજા આવશે.
હા એટલે સોમનાથ જવું હોય સોમનાથ થી પહિ દીવ જાવું હોય.
હા વરસાદ જેવું થોડું વાતાવરણ હોય એટલે વળી દીઘ મક જ ત્યારેમ પેલું ર રહે થોડી
આ બાજુ દરિયા કિનારે શું હોય કે મજા આવે યાર પવન ઠંડો ઠંડો એસી જેવો આવે.
એ તો એ તો મજા દરિયા કિનારો તો વસ્તુ જ અલગ હ ને યાર. દરિયા કાંઠે તો મજા જ આવ ને.
હા.
નારિયેર બાળયે હોય તો પાણી બાણી નારિે નું પીજું બ
સાચી વા કેવું હોય.
હમ એ હોયમને.
હા, પછી અહં તો આપડ દ્વારકા તો અમે તો વેહલા વેહલા એક ભય ન વિડીિયો આવ ને ઇન્સ્ટાગ્રામમાં..
હમ.
પેલું કોઈક ખાતું ખાતું દઈ ને એવું કોઈક એનો ડાયલોગ હે.
હા આપણું દહીને સાસ પીવડાવ મજબૂત.
હા દ્વારકા આવો તો એક વાર બીજો મારા કલાઈ જાય એવું કક
હા હાા કંઈક આખું હ દરિયા કિનારે ઊભો હોય છે. આ વા સાચી સો ટકા એની ફેમસ છે બધ ત્યાં લોકો બહુ જતા હોય અને બહુ ત્યાંની સાથે વિડીયો બનાવી ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને બધા બહુ શેર કરતા હોય છે લોકો.
દસ થી પંદર જણા ઉભા હતા પછી અમારો નંબર આવ્યા તો કો.
હા ના ના શોટ ખાઈ તો બઉ ડીલે થાય ને ટાઈમિંગ તો લેવાનો. કાર કે ઘરદી બહઉ હોય બધા પોતપ પોતાની રીતના વિડીયો બનાવતા હોય ને લોકો ડાયલોગ મારે જતો હોય ને. અ સાસ બનાવીને પીવરાાવતો હોય એટલે? ત્યાં શું હોય ભાઈ કે ત્યાં ભાઈ પશુપાલન નો ઉપગ બહુ વધારે છેમ એટલે લોકો પોતાના ઘરે જ જાતે જ બધું સાસ ને દહી ને માખણ, ને ઘી ના બધું જાતે બનાવતા હોય.
દ્વારકાધીશ તો કોનોલો ન હ.
હા શો ટકા.
એટલે એ બાજુ તો દહી ને એ તો મોખન ને એવું તો હોય જ.
હા એ તો હોય જ ને, સો ટકા હોય ને એમાં તો કઈ નવી ની વાત જ નઈ. હમ બઉુ મોટું મંદિર છે સાતમામાં મળે એમની કુળદેવી નું મંદિર છે તમને ખબર હ દ્વારકા હ? અરસિદી માતા એમની કુળદેવીતા શ્રી કૃષ્ણ ભગવાનના, કુળદેવી અ અરસિદ્મા અને એ સાતમા માળે અરસિદ્ધિ માતા નું મંદિર છે, એ હીની અંદર એ બહ જબરજસ્ત છેહે કૃષ્ણ ન હમ.
હવે તો દર્શન કર્યા ત કોણ દસ વાગ્યા જવા પોક્યાત. એટલે દર્શન કરી
થંકય
હા.
દિવસમાં ત્ર વાર ધજા બદલાય છે ને ત્યાં?
હ.
હમ.
મજા આવે પણ જોવાનીયાર વિડીયો વિડીયો કઈક ફોટોગ્રાફી કર હોય ને.
અત્યારે વહેલા થી બુકિંગ હોય છે કઈક ધજાનું ચડાવવા માટેનું. બુકિંગ વહેલાથી કરાવવું પડે છે તમારે પૈસા વૈસા આપીને હા. બઉ વેલું બુકિંગ હોય છે બહ સરસ મજા આવી જાય તો.
બોલો બોલો.
આવો તો પછી આમાં આવો તો કોઈક દિવસ મળજો ભાઈ.
હા હા ચોક્કસ.
હમ.
રાઈવરે આવીશ હો ન.
એવું એમ ને.
હા રવિવારે ફ્રી હશું ને તો એ બાજુ.
હમ હમ.
કેવું હો વરસાદ નું વાતાવરણ એ બાજુ તમારે.
બસ પવન હ ને થોડું આમ વાદળછાયું વાતાવરણ રે કોઈ વરસાદ વરસાદ. પડ્યો નહી હજુ સુધી પણ.
એવું છે એમ હ.
તમારી સાઈડ કેવું હોય ત તો વરસાદ નહીં પડતો હોય.
ના હાલ તો નહી સવારે થોડા સોટા ને એવું આવય તું. ઓમ. તાપ નહી હોય પવન ખરી અને એકદમ ઠંડુ વાતાવરણ.
ઓહો તો એવું તો હતો હતો ત્યાં સુરતમાં કાબવું પડે વરસાદ.
હા સુરતમાં વિડીયો જોયો તો મેં સુરતમાં યાર ખાસો વરસાદ પડ્યો.
સુરતમાં તો મોબાઈલોની દુકાનો વાળા કપડા ની દુકા આું તો બધ પોણી પે એઈ ગયું યાર બધા માલ સામાન તો આખો
એક દોઢ કરોડ નું નુકસાન કરખે
હા બહુ મોટું મોટું નુકસાન થાય કારણ કે મોબાઈલ ને એમાં કપડાં તો કદાચ ચાલુ તો એક સમય તમે ધોઈને સુકવીને ઇત્રી કરાવી દો. તમે માર્કેટમાં વેચી શકો મોબાઈલ નથી એક વખત બગડ રિપેરિંગ કરાવુંને બધું અને નવા નવા પીસ હોય એટલે બઉુ કાઠું પડી જાય એમાં મોટા મોગાફવાનો હોય બધા એનું તો કેવી હાલત થાય એમ કારણ કે આખા આખા પેલા પેલા માણસ ડૂબી ગયા એટલે તો બઉુ બઉુ.
સૂબી. પેલો માલ ડૂબીને તો બીજા માળ પોણી પોખી તું અને ત્રીજા ઉપર ચડવાનું ચાલુ થય તું.
તો હું એજ કહું ને કારણ કે બહુ પાણી હત
કે સિટી ન પાણી એ કોમ્પલકસ માં ભરાનું.
ભાઈ નીચા વાળા એરિયા હસે આ બધાં સુરત કોઈ ઊંચણ વાળા એરિયામાં ના હોયને કે આટલું બધું થાય એમ.
ચાલુ હતું ને ભો નું કોમ ચાલુ હતું ને એટલે આડ બેનર મારેલા હતા એટલે બેનર થી તો પાણી જાય નહિ. એટલે બધું હા એટલે આ બાજુ વહી જ્યું. એવું પગ હમાચારમાં કેતા હતા હ. આપડો તો વરસાદ બઉ નહી જોયતો એટલો બધો આપડો તો ફોરોફરો વરસાદ આવે ન હવે કરે એવો.
બે ચાર બે ચાર ઇંચ વાળા ફરથી વરસાદ પડતો રે તો આપડો તો સારું રે આપડ કોઈ ચિંતા ત્યા ના ર
એટલે શું આવે તોને નુકસાન ના આવે કોઈ ધંધા વાને નુકસાન ના કરે. ખેડૂતોને કોઈ નુકસાન ના આવેય એમને જે ઋતુ વવરાતી હોય એ ઋતુ વાહી શકે. આપડે એટલો બધો વરસાદ પડે તો મહિના હુંધી તો પાણી જ ખેતરમાં ના સુકાય.
હા આપડે તો આપડી સાઈડ પણ તુંસાય ને આપણી સાઈડ તો તોય બરોબર હ રાધનપુર ને ઈ સાઈડ તમે તમે જો તો ખારો વાળો એરિયા. જો તો પોણી એક વખત વરસાદ પડ્યો એટલે ત્રણ ચાર મહિને પોણી સુકાવાનું ન અમ